હેલો
હેલો
કેમ છો બેન
મજામાં છુ તમે કેમ છો
બસ હું પણ મજામાં તમને મારો આવા અવાજ આવે છે ક્લિયર
હા આવતો છે
બેન હું તમારી જોડે આજે એક વિષય ભાઈ બેન પર વાત કરવા માગુ છું કરી શકું
હા સારું કરી શકું છું
સારું બેન ભાઈ બેન છે ને ભાઈ બેન અ ઈશ્વરની સૌથી મોટી એક અમૂલ્ય રીસ્તો છે જેના પ્રેમનો કોઈ અપાર કોઈ નિસ્વાર્થ ભાવ ફરક એ કદી હોતું નથી એમના પ્રેમમાં કોઈ નિસ્વાદ પણવું હોતું નથી ભાઈ બેન આપણા જીવનના પ્રથમ મિત્રો હોય છે નાનપરથી જ ભાઈ બહેન એકબીજાના હમ્મ સાચા મિત્ર હોય છે ભલે ને તે ઝઘડે ને લડાઈ કરે પણ એ એની લડાઈ માં કઈ મોટો દુશ્મન નો પ્રતિક હોતો નથી ભાઈ બેન નો લડાઈ પર એમના પ્રેમનો નિસ્વાથ પણ છે તેઓ એકબીજાના સુખ દુઃખ માં હંમેશા સાથ આપે છે ભાઈ ભાઈ બેન વચ્ચે પ્રેમ નો ખુબ નિરસ્વાર્થ થી હોય છે ભાઈ બહેન સાથે રમવામાં બાળપણની મજા બમણી થાય છે ભાઈ બહેન નો રક્ષક હોય છે અને બહેન નો સંરક્ષક હોય છે રક્ષાબંધન ભાઈ બહેન ના તહેવાર ના લીધે અટૂટ પ્રેમ ના લીધે પણ એક રક્ષાબંધન જે છે ને તે એના પ્રેમનું અતૂટ બંધન બતાવે છે ભાઈ બહેન વચ્ચે ક્યારે નાની મોટી અનબન પણ થાય છે છતાંઓ તેઓ અનેક નાની મોટી અનબણો થાય છે નાના ભાઈ બેનમાં આપડા ભાઈ બહેન માં પણ થતી હ થાય ને આપડે બી એમાં પી ગુજરી ગયા છે કેટલીક અનબનો થાય પર અમુક સમય થાય ને એ બધું અનબણી ભૂલીનેને એક મુસ્કરાતી ભાઈ બહેન ના પ્રેમમાં એવી આ મજ અનબણો મોટી રહેતી નથી. ભાઈ બહેન વચ્ચે છતાંય તેઓ ઝડપથી એકબીજાને માફી પણ માફ પણ કરી દે છે. ભાઈ બહેન જીવનભ એકબીજાના આધાર સ્તંભ છે. ભાઈ બહેનના સંબંધ નું એકદમ પ્રેમ અને વિશ્વાસ થી ભરેલો હોય છે. ને અહ પરિવારમાં કે બહેનના જીવનમાં ભાઈ પરિવાર નો મહત્વનો સભ્ય છે. ભાઈ હંમેશા બહેન નો રક્ષાર્થ રક્ષા કરતા હોય છે. એ એમની રક્ષા કરે છે. કોઈ ભ ભાઈ એમ નથી વિચારતા કે એમની બહેનનું ખોટું થાય, ને કોઈ બહેન એ પણ નથી વિચારતી કે એમના ભાઈ નું કંઈ ખોટું થાય, કે એના ભાઈ નુકસાન નું થાય. એ એક દૂસરો પ્રત એક બીજા પ્રત્યે છે ને લાગણીઓ બહુ ઓછી વ્યક્ત કરે છે. પણ એમના જ અંદર પ્રેમ ખુબ જ હોય છે. ભલેને સામે લડાઈ ઝઘડા કરે આપડા બહેન ભાઈ બી કરતા હશે ને, આપડે બી નાનપણમાં નાનપણ છોડો ને આપડે મોટાઓ બી કેટલા ભાઈ બહેનો ઝઘડા કરે છે, ને ભાઈ સાથે રમવાનો આનંદ જ અલગ હોય છે. ઝઘડવાનું, રમવાનું, એમની જોડે મસ્તી કરવાની ઝઘડા કરવાના એ બધા નો આનંદ જ અલગ હોય છે. ભાઈ મુશ્કેલીઓ બહેનની હંમેશા મદદ પર ઉભો રહે છે. ભાઈ પરવિયરની પરિવાર ની ખુશીઓમાં ભાગીદાર બને છે. ભાઈ નાના ભાઈ બહેન ને સાચવે છે. ભાઈ માતા પિતાની આજ્ઞા નું પાલન કરે છે. ભાઈ સાથેનો સંબંધ પ્રેમ અને લાગણીથી ભરેલો હોય છે. બહેન ના જીવનમાં, કે માતા-પિતાના જીવનમાં બી ભાઈ વિના જીવન એકદમ અધૂરું લાગે છે. ભાઈ વિના જીવન એકદમ જ અધૂરું છે. એટલે તો રક્ષાબંધન ને જેમ તમને કીધું ને મે કે રક્ષાબંધન એ ભાઈ બહેન નો પ્રેમ વ્યક્ત કરે છે. એ એક રાખી નો ધાગો બાંધીને ભાઈ બહેનને એની રક્ષાનો સાચો વાદો આપે છે. ભાઈ પરિવારનું સોનેરું ગહેનું છે. બહેન હંમેશા ભાઈ માટે પ્રેમ અને ચિંતા રાખે છે. ભલે ને ઝઘડા કરે, કેટલા બી પોતાનો ગુસ્સો વ્યક્ત કરે કે એ મને નથી ગમતો ભાઈ, હું તારા જોડે વાત નથી કર માંગતી, પન બહેન હંમેશા ભાઈ માટે એને પ્રેમ અને ચિંતા પર રહે રાખે છે. બાળપણ માં ભાઈ સાથે રમવાની મજા જ તમની કીધું ને એકદમ અલગ જ છે. આજે બી આપણે એની વીતી વાતો યાદ કરીએ ને તો આપણને યાદ આવી જાય કે ખરેખર આપણે કેવી રીતના ભાઈ બહેન કેવી રીતના નાનપણમાં ઝઘડા ફસાદ કરતા કેવી રીતના લાગણીઓ વ્યક્ત કરતા, કેવી રીતે રમતા તમને તમારું હું શું વિચાર છે મેડમ બન ભાઈ વિશે?
તમે સાચું કીધું ભાઈ બહેન નો રિશ્તો ખુબ જ ને એક સંબંધ ખુબ બ જ સારું હોય છે. અને તમને તો ખબર જ હશે ભાઈ બહેન નો સંબંધ એ દુનિયામાં તમામ સંબંધો માંથી સૌથી પવિત્ર, અનવ્ય, અને મીઠું સંબંધ છે. આ સંબંધમાં કોઈ કુલપ્રિતા હોતું નથી, પરંતુ તેમાં નિઃશબ્દ પ્રેમ અને સાચી લાગણીઓ છુપાયેલી હોય છે. અને હવે હું કહું તો માનવજીવનમાં છે ને ઘણા સંબંધો હોય છે. પરંતુ ભાઈ બહેન નો સંબંધ કંઈક અલગ જ હોય છે. પછી આંસુ અને સિમ્તી ના સમર જેવા જેવો છે તે ઘણી વાર સાથે જોવા મળે છે. આ અનેક એવો અનોખો સંબંધ છે ને. જેમાં એટલો પ્રેમ છે એટલો પ્રેમ છે તે. તેટલો જ મીઠો ઝઘડો પણ હોય છે. ભાઈ બહેન બાળપણથી જે એકબીજા સાથે મોટા થાય છે. અને તે અ તેમ. થી વચ્ચે ટીવીના રિમોટો માટે, રમ રમકડા માટે, માતા પિતા પ્રેમ માટે. સંમંધ નાની મોટી ખેચતાળ ચાલતી જ રહેય છે. ભાઈન ભાઈ ભલે ગમે તેટલો જ મોટો થાય. પણ તે બહેનની પ્રજ અ મજાક ઉડાવવાનું ક્યારેય ભૂલતો નથી. અને પરંમતું આમ. બધી જ તકરાર પાછળ એકબીજા પ્રત્યે આગળ પ્રેમ છુપાયેલો જ હોય છે. તો એકબીજા સાથે છે ને. અ લડે છે પરમતુ છે ને બહેનની કોઈ વ્યક્તિ જો તેમને વચ્ચે આવે છે ને તો બંને એક ભાઈ અ એક ભાઈ બહેન તેની સામે ઉભા રહે છે. ભાઈ બહેન એકબીજા સાથ સૌથી પાક્કા મિત્રો પણ હોય છે. અ તમને ખબર જ હશે તેઓ પોતાના મનની એવી વાતો પણ એકબીજા સાથે શેર કરી મૂકે છે ને. કે કદાક જ માતા પિતા ને પણ અ ખબર ના હો ન હોય. ભાઈ હંમેશા પોતાની બ બહેનને ખુશી માટે દુનિયા સામે લડી લેવા લેવા તૈયાર રહે છે. તે પોતાની બહેનની સુરક્ષા માટે એક ઢાલ બનીને ઉભો રહે છે. તમને તો ખબર જ હશે કે બહેન હંમેશા તેના ભાઈને લાંબા આયુષ્યમાન ઉંમર લાંબી ઉંમરની પ્રાર્થ ના કરતી હોય છે. ભાઈ નાન નાનો હોય કે મોટો બહેન તેના માટે હંમેશા એક માતા જેવી મમતા રાખે છે. અને તમને ખબર જ હશે તહેવારો પણ આવતા હોય છે. બે તહેવારો છે, એક છે રક્ષાબંધન ને ભાઈબીજ. તે ભાઈ બહેન ના સંબંધનો ઉપર જ આવે છે. આ દિવસો બહેન અહ બહેન ભાઈને પછી કાળે રક્ષા સૂત્ર બાંધે છે, અને ભાઈ તેની અહ આજીવ રક્ષા કરવાની વચન આપે છે. અને ભાઈબીજમાં દિવાળી પછી આવતા તહેવાર ને બહેન ભાઈને પોતાના ઘરે જમાડે છે, અને તેનું સુખ સ અહ સમૃદ્ધિની કામના કરે છે. તમને તો ખબર હશે કે આ સમયે વહી જતા બહેન લસ કરીને બીજા ઘરે જાય છે. ત્યારે આ સંબંધ વધુ ગાંઠ્યો અને લાગણીશીલ બની જાય છે જેમ રઈ અને જીરા વગર રસોઈ સ્વાદ અધૂરું છે, તેમ ભાઈ બહેન વગ ગર ઘર એકદમ સુનું લાગે છે. ભાઈ બહેન નો સંબંધ એ માત્ર લોહી નું સંબંધ નથી, પરંતુ તે એ આત્માઓનું અને અતૂટ જોડા જોડાણ છે જે જીવનના અંત સુધી એકદમ રહે છે અને ભાઈ બહેન નુ રિકસ તો ખુબ જ સરસ હોય છે ને એકબીજા સાથે લોકો ખુબ જ પ્રેમ રાખે છે તમને ખબર જ હશે કે લોકો કેટલા જ લડતા હોય છે. પરંતુ તે લોકો એકબીજા સાથે બે કલાક જ પૂરો ના થાય તે લોકો વાત કરવા માંડે છે અને ખાવા માટે, રિમોટ માટે, ને પછી બીજા સાથે કેટલા ઝઘડાતા હોય છે.
પણ જયારે પણ ભાઈ પર કોઈ પણ મુસીબત આવે છે તો બેહેન ઢાલ બનીને તેના સાંભે ઉભી રહી છે અને ભાઈ પણ બહેનના ખુબ જ ખ્યાલ મૂકે છે. અને જય્યારે બહેન ના લગ્ન થાય છે, ત્યારે ભાઈ ખૂબ જ રડે છે. અ તમને તમે કઈ બીજું કેવા માંગો છો બેન?
હા બેન તમે જેમ કીધું ને કે નાનપણની મસ્તી ને પછી અ ભાઈ જે લગ્ન થાય ત્યારે ભાઈ ખૂબ જ બહેનના લગ્નમાં રડે છે. સાચું કીધું તમે કે નાનપણની તો આ નાની નાની મસ્તીઓ છે જેમાં ભાઈ તો સા આ લડે ઝગડે ને એક થઈ જાય ને અસલી વાત છે તો લગ્ન પછીની લગ્ન પછી જો બેન જો અમ કોઈ મુશ્કેલીમાં હોય ને તો બાપ પછી જે બીજો કોઈ સહારો છે ને તો બહુ થી મોટો છે ભાઈ છે બાપ તો સાથ આપે પણ બાપ પછી જો કોઈ સહારો હોય ને બેન માટે એનો એક થાંભલો જેવો તો તે એનો ભાઈ છે. સાથ આપે છે કેટલી બી મુશ્કેલીઓ પણ લગ્ન પછી જો બેન પ્રોબ્લેમમાં હોય ને તો ભાઈ સાચ જ સાચો સાથ આપે જ છે એટલે તો કેહેવાય છે કે ભાઈ બહેન ના મુસ્કાન નું કોઈ મોલ નથી ભાઈ બહેન ના સંબંધ નું કોઈ તોલ નથી અને ભાઈ બહેન જેવું કોઈ અનમોલ નથી. સા ખરેખર જ આ રિસ્તો એટલો અનમોલ છે ને કે આ રીસ્તાનું આપડે જેટલું ઓછું જેટલું આપડું વખાણ કરીએ ને તેટલું ઓછું છે. કેમ કે ભાઈ બહેન પોતાના માટે એકદમ અ જગતમાં જો ભાઈ પર કોઈ મુશ્કેલી આવે જેમ તમે કીધું તો સાચે ખરે જ બેન ઢાલ બનીને ત્યાં ઊભી રહે છે. બેન પછી સાસરે પરણી જાય ને સાસરે જાય ને પછી એના જીવનમાં જે સુખ દુઃખ ને કઈ આવે ને તેમાં ભાઈ એનો આધાર સ્તંભ બનીને ઉભો રહે છે. ભરીને કેટલા ઝઘડાઓ હતા એ ઝઘડા જોવાતા નથી તા ભાઈ બહેન નો પ્રેમ આપોઆપ વ્યક્ત થઈ જાય છે. કે જ્યાં એની પ્રે બેન મુશ્કેલીમાં હોય ને ત્યાં ભાઈના આસુ સર આસું એકદમ જવાજ માંડે છે. એટલે આ એકદમ અનમોલ ને અતૂટ પ્રેમ છે. કર સાચું ભાઈ બહેન નો અનમોલ રિસ્તો ઈશ્વરે એક બહુ મોટી દેન છે. ખુબજ સારી દેન છે બેન મને તમારી જોડે વાત કરવામાં ખુબજ સારું લાગ્યું.
મને પણ ખુબ જ સારું લાગ્યું તમારું ખુબ
તમારો આ તમારો બી આભાર છે.